હ
હલો.
હલો અવાજ આવે છે.
આવે છે આવે છે હા. મસ્તે.
હા આજનો ટોપિક શું છે.
હલો. હા આજનો ટોપિક છે એમાં હા હા બિલ બ ટોપિક માનવી માનવી ઉપર થોડી ઘણી આપડે ચર્ચા કરીશું કે ભાઈ. માનવી.
હમ.
હ થોડી સાર કરીશ એ તો ભાઈ મામ ન
હા હા.
એ કે ભઈ મારી ની રે સરસ. હ છે આખી માનવીની તો એની અંદર એક જે રહેલી જે આત્મા છે. તો એ આત્માની અંદર જે પ્રક્રિયા થતી હોય છે તો એના માધ્યમથી ઘણી બધી વસ્તુઓ એ વ્યક્તિ છે તો એનામાં હા હા બોલો હા
પહેલા જો વાત કરીએ તો માનવી ની સંરચના ને બે રીતે દર્શાવી શકાય એક આંતરિક સંરચ ચા અને એક બાહ્ય સંરચના. એમ કે આંતરિક સરમ સંરચનાની વાત કરીએ તો શરીરના અંદરના અંગો. ને બહાર ની સંરચના ની વાત કરીએ તો જે બહાર થી જે વિઝ્યુલાઇજ હોય છે તેમ કે આપડા હાથ પગ આંખ વગેરે થઈ ગયું. આ તો થઈ એના બાંધાની દ્રષ્ટિએ આ સિવાય એની એક બીજી સંરચના છે જેને કહેવાય ભૌતિક સંરચના.
જે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોય તો જેમ કે જીવન છે. આત્મા છે ચિત્ત છે વૃત્તિ છે બુદ્ધિ છે. આ બધી વસ્તુમાં સમાવેશ થાય છે તો પેલા આપણે બાહ્ય સંરચના ની વાત કરીએ કે જેમાં હું કેવાાઈ સામાન્ય રીતે જોતા બધા માનવી એક સરખા જ લાગે છે કે જેમાં બધાને હું કે બે હાથ હોય બે પગ હોય છે બે આખો હોય નાક કાન એક્ષ વાય બધી વસ્તુ આંતરિક સંરચનાની વાત કરીએ તો એમાં શરીર નો
હા બિલકુલ બિલકુલ હા એટલે.
શરીર ના બાંધા ની વાત કરીએ આપડે તો શરીર નો બાંધો જેમ કે ભાઈ સ્ત્રી અને પુરુષ માં બે બે દ્રષ્ટિ આપણને દેખાય આવે
હા હા
એમ તો થોડો ઘણો એમાં ચેન્જ હોય છે પણ જો આપડે હુકેવાય કે ભાઈ અ અંદર જે આપડે હુ કહેવાય માનવીયતાની દ્રષ્ટએ જોઈએ આધ્યાત્મ ની દ્રષ્ટિએ જોઈએ તો એમાં કોઈ ચેન્જીસ લાગતો નથી ખાસ કરીને
હા બિલકુલ બિલકુલ.
જેમકે ચિત્ત વૃદ્ધિ વૃત્તિ મન આત્મા આ બધ દરેક સજીવ માત્રામાં હોય છે જેમકે કોઈ સ્ત્રી હોય પુરુષ હોય કાળો હોય ધોળો હોય કોઈ પણ હસે સજે સ તમામાં હોય જ છે આ વસ્તુ
બિલકુલ બિલકુલ હા અને ઘણી બધી એવી વસ્તુ આજુબાજુ હોય કે જેનો અવાજ આપણને આવતો હોય તો થોડુંક આપડે અંદર રઈયએ તો વધારે સારું પડે કેમ કે માનવ ને જે અવાજ આવતો હોય છે. તો એનાથી ઘણું બધું ઇફેક્ટ પડતો હોય છે એટલે એ પણ સાચી વાત છે હા
હા હા બરોબર વાત છે જેમ કે ઘોંઘાટ વાળી જગ્યાઓમાં જતા માઇગ્રેન વગેરે થવા કરી શકે છે
હા બિલકુલ બિલકુલ
હમ્મ અત્યારની દ્રષ્ટ ને જોતા માઇગ્રેન ની સમસ્યા ને જોતા ઘોઘટ વાળી દ્રષ્ટિ થી આપણે દૂર જતા રહ્યા હોયએ એવો મને લાગે છે
હા બિલકુલ બિલકુલ તો કઈ પ્રોબ્લેમ નથી હા એટલે તો કઈક આગળ વાત થઈ શકે છે એમ એટલે માનવી ના ઘણા બધા એવા પ્રકાર હોય છે ગુણો હોય છે કે જે આજુબાજુની વ્યક્તિ માંથી વધારે શીખતો હોય છે એટલે એવું માનવું છે કે માનવી નું મગજ જ કઈ કલુક છે કે હજી સુધી આપણે એને ઓળખી શકીએ આનાથી એમ પ્રાણી ને ઓળખવું સરળ છે પણ માંનવીને ઓળખવું અત્યારે અઘરુ થઈ ગયું છે
જેમ કે સજીવ સૃષ્ટિની દ્રષ્ટિ એ જોઈ તો સજી સૃષ્ટિ માં બીજા ઘણા બધા આવે જેમ કે કોઈ પણ કુંતરા બિલાડ પ્રાણીઓ એક્સ કોઈ પણ હોય છે તે પોતાના તો આપડે કહીએ ને કે સ્વયંમાં નિયમ પૂર્ણતા હોય છે કે ભ પોતાની અંદર નિયમ પૂર્ણ હોય કે ભઈ એનું જે વાસ્તવિકતા છે ક્યારે છોડતા નથી પણ માનવની દ્રષ્ટિએ જોઈએ તો અલગ છે જેમ કે આપણે કોઈ અ ગાયને જોઈએ તો હવે ગાયને આપણે ઓળખીએ કે કે ભાઈ હા ગાય છે આનો સ્વભાવ આવી રીતનો હોય છે આનો ખોરાક આ છે એવી દ્રષ્ટિએ માનવને જોયું તો અમુક અંશની ઉ ઉપર જતા તો માન ને ઓળખી હકાતો નથી આવું આપડે એક દ્રષ્ટ દ્રષ્ટિકોણ દેખાય છે આપણને
હા બિલકુલ બિલકુલ કેમ કે બિલકુલ બિલકુલ કેમ કે આ પેલા જેવી કહેવત જેવું છે કે ભઈ કાળી ભેંસ પાસે તમે થોડી ગાય બાંધો તો પછી કાળી ના ભેંસ ના જે ગુણ હોય છે એ પ એના ગુણ તો રેવાના જ છે એમાં એટલે ક્યારેધા બદલા નથીત ક્યારેક પછી અમુક સમય પ્રગટ થતા હોય એટલે એ ગુણ તો ક્યારે નાશ પામતા નથી એમાં એટલે હા એટલે એ પ્રકારના માનવી ના જે જીવન જ છે એ પ્રકારના નકારાત્મક વિચારો વાળા ભરાય ગયા કે જેના માધ્યમથી માનવી બઉ ખુબ જ વધારે બીજાના લોકોને પણ ખુબ જ તકલીફ હા બિલકુલ બિલકુલ એટલે એ પ્રકારે કહી શકાય કે માનવી એક સામાજિક પ્રાણી તો નહીિ પણ એક કહી શકાય કે આમ જેવો પ્રાણી કહી શકાય માનવીને કે આપડે જે આખલો આખલા ને દર્શાવી શકે એ પ્ર
અમુક અમુક અ જોઈ શકાય કે અમુક અંશે માનવી છે તો ભાઈ ગુણવાન માણસ ની વાત કરીએ તો આપડે પેલા ના કવિઓ વગેરેને વાત કરે તો જેમ કે ગંગા સદી પાનભાઈ છે કે પછી નરસિંહ મહેતા છે કે એને ગંગા સતી પાનભાઈ ને આપણેે મને ગજન યાદ બ છે કે ભાઈ શિલવંત સા પેલો આપડે છે ને કે પાનભાઈ ને જયારે ગંગા સાથે સમજાવતા હોય છે કે ભાઈ જીવન શું છે પ્રત્યેની વાત કરતા હોય ગંગા સુધી જયારે ત્યારે એક શબ્દ બોલે છે કે ભાઈ અભિમાન મૂકીને આવો મેદાનમાં તો કરું બાવન બાવન બારી વાત તો આ મુદ્દાની વાતને આપડણે આગળ વધારીએ તો એ કેવું લાગે બાવન ની બાર તો પાનભાઈ ગંગા સાથેતી કેવ પત્તાની વાત કરતા હશે કે શું હશે એવું થાય આપણને પણ જો જાગ્રત અવસ્થામાં આવી ભ્રમિત અવસ્થામાંથી બાદ બહાર નીકળી અને જાગ્રત અવસ્થા માં આવીએ આપડે તો ત્યાં આપણને દેખે કે ભાઈ ગંગા સતી છે એ બાવન પત્તાની વાત નથી કરતા બાવન અંશોની વાત કરે છે જેમ કે અ ઝીરો થી નવ સુધી ના આંકડા આવી ગયા આખો કલમ ઘટાડો આવી ગયો બધી વસ્તુને જોઈએ ને ઓ એ બધી વસ્તુને પ્લસ કરતા બાવન જેટલા થાય છે તો આ બાવન બારની વાત શું છે ને એની વાત આપણને કરે છે એમ એ વસ્તુ છે તો આ મુદ્દામાં તમારું શું કેવું છે
હા બિલકુલ કેમ કે એ જે વ્યક્તિ છે એને ઘણું બધું એ વસ્તુ પામેલી છે અને ઘણી બધી વસ્તુ પોતે જાતે પણ અનુભવેલી છે તો એ વસ્તુ તો જયારે લોકોને સમજાવે છે ત્યારે લોકોને એ વસ્તુ પેલા માઈન્ડમાં એને પણ ખબર હોય કે હું જે વસ્તુ કહઉ છું તો એ વસ્તુ પેલા લોકો આજ સમજી લેશે એમ કે આ વસ્તુ બાવાને જે આપડે પત્તા ની તમે વાત કરી કે પત્તા રમવાની વાત ચાલે છે તો એ વસ્તુ હા એટલે મગજ ને વધારે ઇફેક્ટ કરતું હોય છે એટલે એ જે વ્યક્તિ ત્યાં સુધી અને જે વસ્તુ એને લખી છે તો એને કઈક વિચારીને જે લખી હશે આગળ જતા શું થવાનું છે એને પણ થોડો ઘણો ખ્યાલ એના ઉપરથી્યા આવી ગયો છે એટલે એ પણ આપણને વસ્તુ સમજાવી માંગે છે તો માનવી નું મગજ કેવું છે કે એ વસ્તુ હા
બોલો બોલો વાંધ નહી
હા હા તો માનવી નો મગજ પછી કઈ ર
માનવી ના મગજ ની વાત કરીએ તો આપડે કેવી રીતે છે કે માનવી ના મગજને આપણે ક્યાં સુધી સમજ્યા છીએ તો ઓ કે અ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોય તો વૈજ્ઞાનિક કઈ વસ્તુ નને પકડી કે કે જેમાં કેમિકલ ર ન હોય
એને એનાલાઇઝ કરી આપખાતું હોય ને જે કોમ્પ્યુટરમાં કે કોઈ પણ જગ્યા એનાલાઈઝ કરાતું હોય ને એવી જગ્યાએ જોયએ તો ભાઈ આપ આપડ ત્યાં માલી પહોંચી ગયો છે
પણ જયારે આપણે વાત કરીએી કે વિચારની તો ભાઈ વિચાર ક્યાંથી માનવમાં આવે છે માનવ સમાજમાં કે જીવસૃષ્ટિ વિચાર ક્યાંથી આવે છે તો ન્યાં સુધી ક્યારે વિજ્ઞાન પહોંચી શક્યો નથી એનું રીઝન છે કે વિચારવામાં કોઈ કેમિકલ રિએક્શન નથી
આપડા બ્રેનમાં જે ડો જે કમિકલ ર રીઈક્શન થાય છે ત્યાં સુધી મગ આપડો વૈજઞાનિક વિજ્ઞાન પહોંચી ગયું છે વિચાર ક્યાંથી આવે એના સુધી વિજ્ઞાન પહોંચ્યું નથી અને આવનારી ભવિષ્યમાં જોય તો વિજ્ઞાન પાસે એવી ટેકનોલોજી છે પણ નહીં કે એને પહોંચી શકે
કારણ કે ઈ વસ્તુ માનવની પ્રકૃતિ માં છે
કેમ કેમ હા બિલકુલ બિલ બકુલ સાચી વાત સાચી વાત કહી શકાય.
માનવ ની પ્રકૃતિ ના સમજ ભી વિજ્ઞાન માટે અત્યારે અત્યની દ્રશ્ય જોતા થોડીક અઘરી ગણી શકાય. એમ આ રીતનો મુદ્દો થાય શકે. અને જો તેને સમજવાની વાત હોય તો એના બીજા ઘણા બધા સ્ત્રોતો પણ છે, કે ભાઈ માનવ જીવન. ન શું છે. મગજ શું છે. સંરચના બાહ્ય સંરચના બહ બધી વસ્તુને વિસ્તૃત કરી શકાય છે. એમ આપડે જોઈએ છે, કે ભાઈ હા આપણા ઋષિ મુનિઓ એ આ માનવને શું કેવાય કે બહુ. આદ કાળ થી સમજતો આવ્યો છે. અને આગળ પણ સમજવાની પ્રક્રિયા ચાલુ જ છે. ચાલુ છે જે કઈ. રોજ કઈક નવી વસ્તુ આવતી જાય છે. આ તે એ્ર જેડ કઈ પણ વસ્તુ છે, એમ કે ભાઈ આપડ. શરૂઆત થી વાત કરીએ કે ભાઈ સર્જરી ની વાત આપડે જોઈએ. કે ભાઈ બીમાર તો પડે છે. માને હાજો કઈ રીતે કરો તો સર્જરી વાત કરીએ તો મહ સુશ્રુત નામ આપ પણનેયાદાવે ચત. કારણ કે, ઈ માણસ એક એવા હતા કે જેને વાળ ને પણ ઉઊભો ચીરી શકે એ શસ્ત્ર હતા. એની પાસે
બિલકુલ બિલકુલ હા એટલે માનવી તો કહી શકાય. કે ભાઈ માનવી ને અત્યારે સમજવો ખૂબ જ
ઘણું એમ અઘરું છે. પણ વિકાસની દ્રષ્ટિએ માનવ છે. અત્યારે એવું કહી શકાય છે. આ મુદ્દામાં તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ માનવી ઘણી બધી વસ્તુ એના મનમાં જે વિચાર આવતો હોય છે. તો એનું કોઈ કેમિકલ રિલીઝ નથી થતું એટલે કે એનો જે વિચાર જે માંનવી કરે છે. તો એનું ક્યાંથી વિચાર આવતો હોય છે. તો એ હજુ સુધી આપડા વિજ્ઞાન જ ટેકનોલોજી નો જે વિભાગ છે. તેના દ્વારા હજુ સુધી એની કઈ શોધ
ચક્કાસવાણી કે શોધ કે જાહેરાત થઈ નથી કે ભાઈ વિચાર ક્યાંથી આવે છે. અને પછી બીજી વસ્તુ એ કહી શકાય. આપડે કે આપડેું કેવાય આંતરિક રીતે જોતા આપણને જણાય એવું કે, ભાઈ વિચાર આપણને સતત આવતો રહે છે. ક્યારે બંધ નથી થતો.
હા હા,
આ વસ્તુ તો અમે પણ ચકાસીએ છીએ કારક મેં પણ ચકાસીએ છીએ, કે આ ઘણા બધા લોકો ચકાસીી છે, કે ભાઈ વિચાર વસ્તુ શું છે, કે જે ક્યારેય બંધ નથી થતો અને બંધ નથી થવાનું ન કારણ શું છે. કે ભાઈ આપડ રાિ દરમિયાન જય સુતા હોયએ ત્યારે પણ વિચાર કન્ટિન્યુઅસલી ચાલે ચાલુ જ હોય છે.
બિલકુલ બિલકુલ એટલે વિચાર તો ચાલુ જ રહેવાના છે. મનમાં એટલે ઘણી બધી એવા હજારો સેકન્ડોમાં આપડા વિચારો એટલા બધા ગડમથ ચાલતા હોય છે કે જેના વિચારો સારા અને
અત્યારે જોતા વીસ સેકન્ડ વીસ સેકન્ડ માં પણ બહુ બધા વિચારો થઈ જાય છે અત્યારે જોતા પંદર સેકન્ડ માં પણ બહુ બધા વિચારો થઈ જાય છે.
દ દસ સેકન્ડ હા સેકન્ડ નોમાંં ગણા બધા વિચારો થાય છે તો આ મુદ્દામાં તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ કેવાની તો ઘણો બધો આપડે વાત છે તો પાછા આપડે આગળ એક નવી શરૂઆત સાથે આપણે મળીશું પાછા ચાલો મળીએ પાછા એક નવા ટોપિક સાથે
ઓકે.